હા બોલો શું કરતા હતા હલો બરાબર આજે તો તમે બહ ફર્યા આજે આજે તો સવારે ઉઠ્યા ઘરનું કામ કર્યું બધું કામ પત ત્રણ વાગે પછી માથામાં દહી લગાવ્યું તું તમને ખબર દહી લગાવવાતી બહાર છે ને સાાયની થાય
એવું આજે છે ને મેં માથામાં માથામાં છે ને ડ્રેસની શેમ્પુ લગાવો હતું મસ્ત સ્ટ્રેટ વાર થઈ ગયા હ
ટસમી હું તો એજ વાપરું છું પણ મારા તો નહી થતા
એવું અનેમાસ્ મ કન્ડિશનર એટલા મસ્ત સ્મૂથ વાર થઇ ગયા તા
કંડિશનર સારું આવે પણ એના કંડિશન કરતા ડવ નું હોય સારું આવેગ એનાથી વધારે થાય
હમ
એના કરતા ડવ ન સ વારું એ મૂવીમાં શું હતું. એટલે એટલે શું સ્ટોરી હતીઃ એ.
હોરર, સ્ટોરી હતી અને પાછળનાં રાજ રાજા મહારાજા ઓની
એવું,
લવ સ્ટોરી હ, એમાં સ્ટોરી માં એવું હતું. તોું. કે એક હોય. એ શું કેવાય એક છોકરો હોય છે. બરાબર એ આખી. પેલી જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી માં. શ્રી વાને. એનો ડાયરેક્ટર હોય છે. જમો, બનાવે ફિલ્મ બનાવે એનો મોટો ડાયરેક્ટર હોય છે. પણ એનો છે. ને બધા પેલોવી ઓવી વિશ્વાસ, તોડી દે બધા એની ગર્લફ્રેન્ડ પર એના ફ્રેન્ડને બધું એના સાથે એવું કરે તો એ કે મારી. સાથે જ કે બધું કે ભગવાન તમે કેમ કરો. અચ્છા મારા બધા બધા લખ્યા આવા. તયુ હે. પછી એ છે. ને ક્યાંક એક શાંતિ વાળી જગ્યા એને છે. ને કઈક મૂવી અહીંયા મોટો ભાઈ ને પિક્ચર બનાવવા વાળો ડાયરેક્ટર એ હોય. તો એ છે. પછી એવું કે કે મારે અહીંયા નહી રહેવું મારે મસ્ત શાંતિ વાળી જગ્યાએ જવું છે. તો એ છે. ને બધાથી દૂર ભાગી ને પછી શાંતિ વાળી જગ્યા એ ને એનો ફ્રેન્ડ જતો રહે બરાબર, એ જાય પછી. થી એક હવેલી જયપુર હોય જયપુર જાય તો જયપુરમાં એક હવેલી હોય તો એ હવેલી માં પહેલાથી જ કોક મીન્સ આવુંને હોય તો શું છે કેમ હવેલી હોય એક સાઈડ ના દરવાજા ખુલ્લા હોય અને એક સાઈડ ના ક્વેશ્ચન કરે કે આવી રીતે કેમ આ દરવાજા ખુલ્લા ને આ દરવાજા બંધ કેમ તો કે આ આવી રીતે જ હોય છે એમને પછી જે એ લોકો રાત રોકાયા તો રાત્રે છે ને અજીબ અજીબ અવાજો આવવા લાગ્યા પછી
અ જી
દેખાયું પછી, અ રાત્રે દરવાજા ખુલી જાય અને જે બંધ હોય ને એ ખુલી જાય અને નેટવર્ક ને બધું જતું રે ત્યાંથી. કે આવું બધું કેમ થાય? અને પણ છે ને એમાં છે ને એ સાઈડ છે ને એક છોકરી હોય. અઢાર સોના સમયની હિરોઈન હોય. અઢારસોના સમયની તો એને કેદ કરેલી હોય પેલા ભુતે. તો એ છે ને, એક એક જે એક સાઈડ હોય ને તો મહેલનો એક સાઈડ જે હે એ બ બે હજાર છવ્વીસમાં જીવતો હોય અને એક સાઈડ જે હોયને રાત એ એ પછી અઢારસો થઈ જાય. તો હા, તો જે પેલી જે અઢારસો વાળી જે એક હતી ને, શું કેવાય એને રાજકુમારી. તો હવે આ જે હતો ને જે એનું નામ દેવ હોય છે. તો અત્યારે જે પેલો અ ડાયરેક્ ત તો એ છે ને, પાછળના અ ગયા ને અઢારસો હૂં પ છીનો છે ન મહારાજા હોય છે.
હમ્મ.
તો એને છે ન પેલી છોકરી દેખાય ને પછી જાય અને જો એ એ ભૂત છે ને અગર કોઈ અવાજ ક રીએ ને તો પેલી ઘસેડીન લઈ જાય અને મારે એને બરાબરની. પછી એ બીચારો કઈ ના કરી શકે. ક્યાં કઈ રી તે થાય છા કોણ છે ન સુ છે ન બધું એને ક્વેસચન છે. તો ધીરે ધીરે એના ક્વેશ્ન બાર નીકળે. પછી એ છોકરી ક્યા કે તમ તું કે દેવ છે તું મને બ ચાવા આવ્યો છે. મને આજે અ તું નીકાળી દઈશ. પ પેલી મ પેલી તો અઢારસોના સમયની ત્યાં અં દર પેસેલી હોય, તો શું થાય બાપડી. પછી એ બધું થાય પેલું બધું સમજાય બ ધાને, પછી એવું નીકળે કે એ છેને રાજા જે હતો ને એ આ રાણી પેલા લગન કરવા માંગતા હતા. તો બંને લગન કર, અ પણ એક છે ને ત્યાં એવો હતો અ અ જે રાજકુમારી હોય ને એના ત્યાં એક એવો માણસ હતો જે એ ને એ રાજકુમારીન ગમાડતો હતો. એનું એકદમ પેલો કેવાય ન ખોટી નજરે જ દેખતો ને એ બધું તો એને પછી છે ને પેલી ને કીધું કે તું કે મારી જોડે આઈ જા. તો પેલી કે ના કે. હું તારી જોડે નહીં આવું. આજ તું કે થોડા દિવસ પછી જોઈ લેજે કે શું થશે કે આગળ હવે. તો પછી છે ને પેલા આ બંનેનો લગન થવાનો પ્રસ્તાવ મૂક્યો. પેલો જે રાજકુમાર અને આને. તો એ રજા પછી વધા લગનુનું બધું થઈ ગયું હો. પછી પેલા એવું સાંભળ્યું ને કે હા આ મન કેતી ત કે આગળ શું થશે તો આ થવાનું હતું એમ? ન્યા લગન થવાના હતા. તો પેલો છે ને એવું કરે જાદુ ટોના મંતર કરી ને પેલો જે રાજા મારી ના પપ્પા હોય ને એને મારી નાખે. એને મારી ના ખે પછી પેલી રાજકુમારીને કબજે મીન્સ એને બધું અ ઘરમાં પેલું પૂરી રાખે મહેલમાં ને એવું બધું. તો પછી એ રય પત્ર લખે પેલા ને કે તમને ખબર છે કે મારા પ પ્પા મરી ગન બી નઈ થયા ને એમ ને તેમને કરે. એ પત્ર મોકલાયા. પત્ર બી જતો રે. પછી પેલો જે હોય ને જે ખોટી નજર વાળો એ પેલા રાજકુમાર જોડે જાય કે તું કે આનું કે લગનનું તું છોડી દે એને કે અને તું કે અમે તને ઘણા બધા પૈસા આપીશું ને એમને તેમને કરીને કહી દીધું કે હા કે સારું વાંધો નઈ કે હું એના જોડે લગન નહીં કરું. તો પેલા રાજકુમારે આના જોડે વિશ્વાસઘાત કર્યો. તો એ જે રાજકુમાર હોય ને એ આ જનમમાં એ બી એન પૂનમ જન્મ લીધો હોય. કેમ કે એ વખતે ખોટું કર્યું અને આ વખતે પછી એ છે ને એને બચાવે. એ પેલા - ત શેતાનથી એને ભૂતથી બચાવે. એ સ્ટોરી
અચ્છા-અચ્છા તો આ રાજકુમાર પુનઃજન્મ કરીને આને બચાવવા આવે.
હા હા. પછી એ બધું થાય અને પછી પેલો બી મરી જાય. લે કેમ કે પેલી તો
કયો?
જ ના તેમમ કે અઢાર પેલી રાજકુમારી હા વિ છે પડ સારી અતી એમ તો સ્ટોરી ઈન્ટ્રસ્ટિંગ. અમે લોકો ત્યાં ગયા તા વસ્ત્રાલ છેક ગયા તા હું અને સંગીતા.
કે્યા
હા
બસ ને સંગીતા ગી હૈ હૈ તો પેલા ભાઈ હ હા
એ પેલા ભાઈ પછી આપે આપણે એનું ડિસ્કસન કરીશું આ થોડું ઉપડું થઈ જશે તો આ બધું કર્યું હ હા હા
ની જશે એ ખરું છે હમ શું કરું બનાવી દઉં કે ચાલ રાખું આમ જ હમ એટલે હજુ જો કલાક બેસીસ નથી તો બની જશે કારણ કે જે નાના નાના ઓપ્શન જે આવે ને એ જ બાકી છે એટલે એક વિડીિયો તો મારી સાઈ હમ
પણ કાલે સાંજ સુધી માં આગળ થતો હોય તો હા એટલેું તો
ના એ તો થઈ જ જશે આરામથી એકચુલી એક બગ છે આમાં એ જોવડાવું પડશે એ જોવડાઈશ ને પછી પૂરો વિડીિયો ના હવે અત્યારે શું બાકી છે ખબર જે નાની નાના નાના એક એક લાઈન ના જે પોઈન્ટ આવે ને બસ બાકી છે બાકી બધા હમ બાકી આપ ખુબ વિડીયો રહે બાકી ું રેડી છે બાકી એક એક એક એક લાઈન ના પોઈન્ટ હું કલાક બેસી જઈશ ને તો બની જશે એવું છે એટલે પ મને એવું થાય કે બનાવીને જ પાર મૂકવું પ ખોટું એવું થાય કે તમે કઈક કરતા નહી એું હમ એટલે કરી દઉં ને બધાનો એક એક એક એક વિડીિયો થઈ ગયો છે રાઈટ તો મારો ભી એક બોલ લખાઈ જાય ને કે હા ભાઈ આ ન બનાું શું કેવું બરાબર છે ને પછી એ તો પૂછશે તો આપડે કહી દઈશું કે આટલા બન્યા છે ને આ તો બહુ મોટો બનશે દસ બાર મિનિટ નો બનશે
ઓ બા કેમ આરલું હતું
હાસ તો છે જ ના દીપ જ છે
હા
હા દસ બાર મિનિટ જેટલું તો થશે જ પછી જોઈએ
આજે તો હું કપડાં લઈ બિનાઈ હ અલી ટોપ લઈને આવી છું ખાલી
કેટલા
હા એક જોડી લ પેલી દીદી જોડે થોડીક ફરક કરવાય એક ટોપ લઈને આ ખાલી ત્યાં છે ને આખું મોટું મોલ હતું તો મોલમાં છે ને બધું હતું પેલું સિની પેલું જેવી મૂવી થિયેટર ને બધું કપડાં બપડા બધું તમે લોકો બંને ફર્યા. અને કપડાં લીધા મારા ટોપ મને ગમ્યું તો મને કીધું.
કેટલાનો અરે મને આજે એટલો અફસોસ થાય છે અમારે અહં ને અઢીસો અઢીસો માં અ પા હજારની પાંચ જીન્સ બરાબર અને સો રૂપ પ્યામાં એક ટી શર્ટ મને ટી શર્ટ જોયું હત અગિયાર વાગે હતું સવારે અત્યારે ગઈને ત્યારે મને ખબર પડી કે બેન ત્યા ફોલો કરો તો એમાં તમને બધું આવે અપડેટ આજે બુટકટ જીન્સ કરજું પેરસ. એ અઢીસો અઢીસોમાં વેચાય ને એમાં હજારની પાંચ એટલો અફસોસ થાય ને સાચું મસ્ત હતી તો મેં કીધું હવે ક્યારે આવશે તો ક આવશે ત્યારે ઇન્સ્ટા તમારે જોવ પણ મને સાંજે ખબર પડીખ. માલ વેચાઈ ગયો પાંચસો કે જીન્સ વચ ક્યાં ક્યાં છે અમે લોકોએ એવું કીધું
કેવું
હરે આખું માર તૂટમ તૂટ કે સવારે તો પડમ પડી હતી અહં ને બધું ખાલી થઇ ગયું સામાન બોલ હું ગઈ ત્યારે તો એવું થય એવાનાસીબ બોલો પછીજે સવારે બે સપોર્ટ ના કોલ પણ આવ્યા ત
હા અલી મ હતું હું તો પેલી મવી જોય ઉપાડું કઈ રીતે બડી દૂર તો આવ
ના ના એ જોકી મેં ઉપાડ્યા ટી સી એસ
અલ્યા બે બે એના હતા બે બે એના હતા છોકરી બેય બે એના હતા
બે બે જવા દેન સારું ચલો ટાટા હા મૂકું બાય બાય હા
સારુ બાય બાય
હા